મજામાં જિગનેશભાઈ
અરે મજામાં મજા અ રવિભાઈ
બહુ દિવસ થઈ ગયા તમે તો. છતા એનીને વાત નહીં વધી.
અરે યાર, કામમાં ને કામમાં. ભાઈ, આજકાલ તો યાર તડકો છે થોડો. તો થોડું કરવું પડે છે ખેતીવાડીમાં, થોડું ધ્યાન આપવું પડે એવું છે. ખેતી માં તો જો ને યાર, હજુ વરસાદ તો નથી, એક તો ઉપરથી તડકો પડપડ કરે છે, તો પાક પેલો થઈ જાય છે.
હા, સુકાઈ જાય. તો સિંચાઈનું કેવું હ?
સિંચાઈ નું તો અત્યારે નહીં કરતા. થોડું વરસાદ એક. બે વાર પડી જાય ને થોડી વાર પછી વિચારીએ છીએ ચાલુ કરવાનું, પણ યાર હજી. ચુનાઈ ગયો, હજુ સુધી વરસાદ નું, કંઈ ઠેકાણું નહીં, શું કરવાનું આમાં?
સાચી વાત છે, આખો મહિનો જતો રહ્યો. આમ તો જૂન પંદરેક આવી જાય વરસાદ.
હા, જૂન પંદરે તો આઈ જવું પડે.
શું વાવો છો તમે ખેતરમાં?
ખેતરમાં તો અમે અત્યારે હવા, શિયાળો આવશે એટલે કપાસ ચાલુ કરશું, ના મગફળી. હમ.
હા, આજુબાજુના ગામડાઓમાં કે બહાર વેચો છે, કંઈ રીતે વેચો છો?
બહાર-બહાર હોવું છે આપડા ગામડામાં.
બરોબર. તમે તો લગભગ બે ભાઈઓ કરો છો ને ખેતીનું કામ?
એક મિનટ, હા, બોલો. ના બહાર ગયા દવાખાને. કોણ આવશે હમણે? હલો, હલો, હા, બોલો.
ખેતી નું કામ કરો, લગભગ હે ને?
હા હા બે બે પાર્ટનરશીપમાં જો આપડે
સરસ. સરસ. સારું છે. આમ તો વાંધો નથી. કેવું છે? સારું પણ હવે એ પ્રમાણે હમણાં શું ગવર્મેન્ટને આ બધું શું કહેવાય? એટલું વેતન મળતું નથી બીજું ખેત ખેત ખેડૂતોને
નય નય તાર તો બધું ટેકનોલોજી આગળ વધ એયાર એને બધું આવી ગયું. એ ખેડૂતો ને દાળીયા અને બજાર ગરીબ માણસોને નહીં મળ્યુંતું અત્યારે
હમમ અને પશુ હા પશુપાલન કરું. બમર
પશુપાલન તો હા ગાયોને એવું રાખયે અમે બાકી પક્ષીઓ નય રાખતા. ગાયઓ, ભેંસ પછી બકરા હા દૂધ ભી કરયે અમે
દરરોજ નું ગણો ને તો વીસ પચીસ લીટર નીકળી જતું હશે. એમાંથી બી નીકળી જાય. થોડું ઘણુ
ચાલે વાંધો ના આવે.
તમારે કઈ રીતનું છે તમારે?
અમારે આપડે બધું ઓનલાઈન કામકાજ ક્લાયન્ટ નું ઓનલાઈન ફ્રીલાન્સિંગ ક્લાયન્ટ આવે અને કામ આપે ને કામ કરીને આપવાનું એટલે પૈસા આપે. ડિઝાઇનિંગનું એવું બધું.
હા એટલે બરોબર.
હમ્મ.
પેમેન્ટ ને એવું બધું?
પેમેન્ટને સમજો ને કે અપવર્કને એવું જે વેબસાાઈટ છે ને જેવી રીતે એવી રીતે ઘણી વેબસાઈટ તેવી રીતે એમાં કરવું તે એમાં અને ઓનલાઈન ક્લાયન્ટ પકડવા હોય ફોરેનના, તો એમને મેલ કરી શકો. ને આવી વેબસાઈટ હોય જેમ કે તેમાંય તમે પકડી શકો ક્લાયન્ટ.
અચ્છા. મારી જોડે ક્યારેય ફ્રોડ થયેલો છે?
ના એવું કઈ એવું કંઈ થયું નથી. મારે એક બીજો નેપાળનો પણ એક ક્લાયન્ટ છે, રિસર્ચ પબ્લિકેશનનું કામ કરું છું.
અચ્છા. બરોબર.
એટલે એ પ્રમાણે કામ કરીને આપીએ એટલે પેમેન્ટ આવે.
હમ્મ-હમ્મ. પણઅત્યારે આવા ઓનલાઈન બધામાં ફ્રોડ વધ
હમ્મ. હમ્મ સાચી વાત. એટલે પેલા તમે બોઉ જીળવટર્થી કામ કરવું પડે ને વળી કમ્પ્લીટ કામ પૂરું કરીન ના આપ પાય પહેલાં જોવાય કે ભઈ કઈ રીતનું છે?
હા, હા.
થોડું ઘણું એક્ એક્ઝામ્પલ તરીકે કેક આપવું હોય ને તો આપી શકે બાકી કમ્પ્લીટ પૂરું ના કરાય કામ એમ.
તો ભાઈ એવું કરી શકે કે અહ કામ પેલા પેમેન્ટ લેવાનું, પહી અડધા કામનું પેમેન્ટ લેવાનું.
હમ્મ, મેં તો, હા, મેં તો ઈ પન લોક ક્લાયન્ટ પકડ્યો હતો લગભગ અઢી વરષ જેવું થઈ ગયું. તો ફર્સ્ટ ટાઈમ એનો ફર્સ્ટ ટાઈમ મેસેજ આયોન હા. તો પછી મેં વાતચીત કરી તો મને કે મારી જોડે તીસ પેપર છે, બનાવવાના છે. તો મેં કીધુ બની જશે તો કે કેટલા પૈસા એમ મેં ક્યું આટલા. પછી હા પછી મને કહે કે બના દો તો મેં ફર્સ્ટ ટાઈમ પેમેન્ટ લીધા વગર બનાવીને મોકલી દીધું
અચ્છા.
એને વિશ્વાસ આ ગયો કામ ચાલુ વે એવું
બરોબર હજી સુધી હશે ને તમારા
છે ને ક્લાયન્ટ છે મારી બીમારી અને પેઇન ક્રિયર્સમાં કંઈક તકલીફ છે. તો ઓપરેશન કરાવવાનું વિચારે દિલ્હીમાં ગમે ત્યાં તો સારું થાય પાઈ આવે યુનિવર્સિટી જવાનું બંધ છે હમણાં બેના
શું વાત છે. તમે લેક્ચર આપશો કે
નહી એને યુનિવર્સિટી જવાનું બંધ થય ગયું બીમાર છે ને એટલે ક્લાયન્ટને એટલે પછી કામકાજમાંમાં થોડું ઢીલું છે એટલે આપણે બીજા જે પબ્લિકેશન વાળો બીજો દિલ્હીનો પ્લાન્ટ છે ને એનું કરીએએ
હા ભાઈ સારું છે બકલે પણ એમાં અત્યારે વધી ગયું છે ને કે ઓછું થઈ ગયું હો
હ પેલા કરતા પબ્લિકેશન નું જે કરે છે લોકો તો કરે જ છે પણ જેમકે જે એક લોન જર્ન લોન બધું હતું ને યુજીસી એને રીમૂવ કરી નાખે હવે કંઈક બીજી સિસ્ટમ આવી છે તો કંઈક એવું છે કે તમે વેબસાાઈટ બનાવી ના શકો એપ્લાય ના કરી શકો કઈ કે હશે મેં જોયું નહીં એવું પ્રોપર પણ પૂછ્યું હતું મળે છેડીપીડી તો કે્યાવા રૂલ્સ આવી ગયા એમ પહેલાં એવુંધું ક્લોન જર્નલો ચાલતી હતી.
હમ હમ આપ આપડે અત્યારે નવો બિઝનેસ રોહિ તો બહુ વિચારું પડે છે આમાં નહી એ હ બી વિચારતું તોચમાં બરા ફ્રીલાન્સિંગ કરીય ત તો કઈ ઓફલાઇન કરીય બોર અંધો પણ એમાં મારું પછી એમ થાય ભઈ.
ના ના અને આમ જોવા જઈએને તો ફ્રીલાન્સિંગ કામ સારું છે ફોરેન નું. કામ છેે
હા કામ સારું છે.
અહિયાં તમે જે કામ કરો ને એના તમારી વેલ્યુ ને પૈસાીઊંચા મળે ત્યાં તમને ડોલર માં મળે આપડો આના રોજ નીચે હજાર. એટલે ડોલરમાં પૈસા એટલે વધારે પૈસા મળવાના તમને.
પણ. ત્યાંની જે પબ્લિક છે એના માટે તો મતલબ નોર્મલ જ.
નોર્મલ ગ સો રૂપિયા વાપરે બરો બીન ડોલર લાગે. એટલે.
તો આપડે કરન્સી હોય છે ને એમની એમની આપણે સમ એટલે આપડે એને લાગે છે કે હા વધારે છે વધારે, ત્યાંના જે લોકો છે એમના મા એ તો.
નોર્મલ નોર્મલ અને લગ ભગ કુવૈતમાં બી દિરહામ ને દિનારને બધું હાઈ છે ને હમણાં.
હા હમણાં તો બઉ બધું તો વિચારો ને પાકિસ્તાનની બી પેલી કરન્સ બઉ હાઈ થઈ ગઈ આપડા કરતા.
ના હોય એમ ખબર નઈ.
હા હશે થોડા ટાઈમ પેલા જ ન્યૂઝ આઈતી ન્યુઝમાં બતાવતાતા. આ રીતનું છે. પરંતુ લો થઈ ગયા.
હમણાં રૂબલ નું પણ સાંભળયુ તું મેં કે ભઈ. રૂબલ બી મજબૂત થશે ડોલર કરતા ખબર નઈ હવે.
રૂબલ ક્યાંની કરન્સી છે, અરે. રશિયા તો.
મજ મજબૂત- મજબૂત દેશ છે અને પાઉન્ડ પણ છે ને યુરો પણ છે, આ બી હાઈ છે થોડું આપડા કરતા. અને દુબઈમ કુવત માં દિરહામ ચાલ
ધીરહમ. ઓકે
દુબઈમાં દિનાર
બિનાર
એક એક કેડ હ
ત્યાંની ડોલરતા વધારે હશેને પ્રાઇસ
હા પણ આમ ઇન્ટરનેશનલ સમજીએ ન તો ડોલર માં કન્વર્ટ થાય એટલે ઘટી જાય એવું પૈસા ધારો કે કેડબલ્યુડી એ કે ડબલ્યુ ડી હોય ને તો આપડે કે ડબલ્યુ ડી આપણને મળે ને તો આપણને ત્રણસો રૂપિયા થાય ત્રણસો ચારસો રૂપિયા થાય
અચ્છા અચ્છા બરોબર
એવું છે.
તો ત્યાંની તો સારું કેવા આપડે ત્યાંનું કોઈ એકય કામ નઈ આવતું નઈ આપડી જોડે
મેં એ રેસ્ટોરન્ટમાં ગીતણ મીલ કર્યા હતા અ ત રેસ્ટોરન્ટ અલગ અલગ મે કીતું ડિઝઇન રિલેટેડ તેેળ કઈ કામ મળી જાય એમ તો ગૂગલમાં સર્ચ કરી રેસ્ટોરન્ટના નામ જોયા તમે પછી મેલ કર્યા વોટ્સપ તેપ કયૉ પણ હજુ પ્લા એક બીજાંકેે કે પછી કરીશ તું વાતથી તે થઈ નહીં
એ તો એમ જોય તો કોન્ટેક હોવા પડે એના મ એમ નામ તો ના બને
હ એમદમ એટલે પ્રોપર થોડું મેલ બેલ નું કઈ કરી હે ને તો
હમ એ જ બાકી તો કઈ મળે ને એ રીતે આપણે જે રીતે કરીએ છીએ ને એ રીતે તો ના જ મળે રેફરન્સ હોય ને એના એ લોકો વધારે એલું પ્રાઈવેટ તે આવ કે આપડા જે આજે રેન્ડમ કરતા હોય એને તો કોઈ મળે નહી તમારે કઈ બી કરવુંય ને આવું કામ તો તો રેફરન્સ થ્રુ કરવાનું એમું કે કોઈ ત્યાંનો બેઠેલો છે બરોબરને માણસ ઇન્ડિયા ઇન્ડિયા નોજ છે પણ ત્યાં ત્યાં બેઠેલો છે. તો એના થ્રુ તમે વાત કરાવડાવ ન જંદ તમને
હમ બરાબર છે તો કોઈ ઓળખીધું હોય હોયને તો વાંધો ના આવે હમમ
યુએસએન આવી છે બે એવું પ્લેટફોર્મ છે ત્યાં આવું થાય છે એમ એ બ કદી યુએસએમાં
ઓકે એટલે આવો ફ્લેટ ઓકે સારું ચલો તમે કરો કામ હું બી કરું ઓને હ મળી મળી ઓકે ઓકે બાય હા હા